તમે મજામાં?
અરે, એકદમ મજામાં તમે.
હું પણ મજામાં છું. જો, બસ હવે હું વિચારતી હતી કે સાંજે શું બનાવું એમ. તો તમે કંઇક કેવો, હું શું બનાવું? કારણ કે રોજ સાંજે શું બનાવું એ વિચારતા વિચ વિચારતા સે ને હવે હું થાકી ગઈ છું, મને એમ થાય કે રસો સોઇમાં શું બનાવીએ કે બધાને ભાવે? રોજ તો તમે કાઈક ક આઈડીયા આપો.
સાચી વાત છે બેન, આપડે સવારે તો રસોઈ જનરલ થતી હોય. આપડે બધું બનાવી લઈએ, પણ સાંજે તો બોવ જ. પ્રશ્નો થતા હોય છે કે, શું બનાવું, શું બનાવું એમ. પન સાંજની રસોઈ આપડે પાછી એજ રીતે બનાવાય કે આપ આપડે લોકો ખાઈ શકીએ રાતના નડે નય આપનને ફાયદો થાય અને કોઈ પન જાતનો પાચન માટેનો પ્રોબ્લેમ ન થાય એ રીતના બનાવાય. ઘણીવાર તો બેન છે ને હું ભાત પયડા હોય ને તો ભાત માંથી થેપ પલા બનાવી નાખતી હોઉ છું. ભાતના મુઠિયા બનાવી નાખતી હોઉ છું. ગણીવાર છે ને ભાત વઘારેલા કરી નાખતી હોઉ છું. અને વઘારેલા ભાત માંય તે અલગ અલગ પાછી પદ્ધતિથી બનાવતી હોઉ છું. કોક વાર સેઝવાન રાઈસ કરું. કોક વાર કાંદા ને, બટેટા ને, ગાજર ને, વટાણા ને એવું બધું નાખી મિક્સ વેજીટેબલ પુલાવ જેવું બનાવી નાખતી હોઉ છું. તો ઘણી વાર એમ થાય કે ચાલો આપણે થેપલા બનાવી નાખીએ તો થેપલા માંય દૂધી અને ભાત બંને નાખીને બનાવી શકાય છે. મુઠિયામાંય દૂધી અને ભાત બંને નાખ બનાવી નાખીને બનાવી શકાય છે. તો આ રીતે રાતના આપણને નડે પણ નઇ અને વાનગી ની વાનગી થઈ જાય ને પાચન માંય કઈ તકલીફ ન પડે જમવામાં પણ હરવું રેય આ રીતે બનાવાથી ખાવાની બઉ મઝા આવે છે. અને મુઠિયામાં તો પછી હું કઈ એની ઉપર તેલનો વઘાર એટલો સરસ કરું ને કે તેલ મૂકવું, રાય નાખવું, જીરો નાખવું અને જે આપણે ખમણ બનાવતા હોય ને એમાં પાનીનો જે વઘાર કરીએ ને એજ રીતે હું મુઠિયામાં થોડુંક પાણી નાખવું, ખાંડ નાખું, લીંબુ નાખું અને લીમડો નાખું, લીલા મરચા ની કટ કે નાખું ને પછી મુઠિયા અંદર નાખીને વઘારું. એટલા સરસ મુઠિયા લાગે છે અને અમારા ઘરમાં તો છે ને બેન પાછું સાથો સાથે તિખારી પણ ખાય એની સાથે. લસન વારી ચટણી તેલા પેલા તેલ ગરમ કરવાનું પછી લસણ ની ચટણી અંદર નાખીને કકડાવાની ને પછી ગેસ બંધ કરી અને દહીં નાખી અને પછી મીઠું નાખવાનું. તો તિખારી અને મુઠિયા એટલા સરસ લાગે છે. તો તમને સરલ પડે તમને સારું લાગે તો તમે બનાવો. શું કેવું છે તમારું?
હા ઇજ તે તમે આજે તીખરીનું કીધું ને ઈ આઈડિયા મને બઉ ગમ્યો અને ખાસ કરીને જયારે શિયાળો હોય ને ત્યારે એકદમ તીખ્ખી તીખારી એટલે આમ દઇ ની ખટાશ અને મરચું ને લસણ ની જે સોગંધ આવે અને ઈ અને રીંગણા બટાકા નું શાક અને રોટલો ઇ આપડે ચોળી ને ખાઈએ ને ત્યારે ઇ તો જમવાની બાઉ મઝા આવે. એટલે ઠંડી હોય ને ત્યારે આ ત્રણ નું કોમ્બિનેશન બોઉ મસ્ત લાગે. પછી અ મને તો ઘણી વાર છે ને નવું નવું સાંજે ખાવાનું મન થાય. પણ હવે રોજ સાંજે તો બહાર નું ખવાતું નથી તબિયત બગડી જાય એ માટે. તો મારી મમ્મી એ અમને આ શીખવાડેલું કે બટાકા અ બટેટા ને માવો કરી નાખવાનો અને અંદર પૌઆ નાખી દેવાના પછી બધો મસાલો ધાણા જીરું, મરચું, મીઠું એ બધું નાખી ને એને ટીકી બનાવે નાખાની. બઉ બધા વેજીિટેબલ્સ પણ ઉમેરવાના જે ભાવે ગાજર છે કે કેપ્સિકમ છે, ડુંગળી છે એ બધા કેપસિક બધા વેજીિટેબલસ ઉમેરીને એની ટીકી બનાવી નાખવાની. અને પછી એને સેજ તેલ મૂકીને શેકીને અને રો ટલીમાં મૂકીને પછી ચીઝ આપણને તો ભાવતું જ હોય એટલે ચીઝ નાખીને તમે ખાવ. તો એવી પણ નવીનતા રે અને રોજ સાંજે રસોઈ બનાવી ને. બહુ અઘરી વાત છે. આમ તો મને ઘણી વાર એવી થાય કે બધા ઘણી વાર એમ કે સ્ત્રીઓને બધા એમ કેતા હોય કે તમે રોજ કરો છો શું કરે તમારે તો રસોઈ જ કરવાની હોય. પણ મને એમ પછી મનમાં એમ સવાલ થાય કે રસોઈ કઈ જેવા તેવાની વાત. છે કરવી બઉ અઘરી વસ્તુ છે શું બનાવવું. પછી દરેક જણા નો સ્વાદ અલગ હોય. અમારા ઘરમાં અમારા બા છે તો એને સેજ ગળપણ પડતું દરેક ખોરાક માં ગળ પણ પડતું ભાવે તો એ ગોળ નખાવે. અને પાછું ઘણા ને અતિશય તીખું ભાવતું હોય. તો મને એસિડિટી થઈ જાય તો મને મોળુ ભાવે એ બધાને ધ્યાનમાં રાખીને. તમારે વસ્તુ બનાવવાની પ્લસ ભાવવી જોઈએ. અને રાત હોય એટલે પાછી તબિયત ને પણ નુકસાન ન કરે એસિડિટી. ગેસ, અપચો ન થવો જોઈએ એવી વાનગી બનાવવાની. એટલે રોજ મારી મમ્મી કાંઈક કઈક વિચારીને મેં તમને આ કીધું ને કે પવા બટાકાની ટી્કી. . પછી તમે કીધું કે ડુંગળી બટેટા કેપ્સિકમ એ બધું ભેગું કરીને એની ભજી બનાવે. અને એવું બધું રોજ નવું નવું કરે જેનાથી તબિયતય ન બગડે. અને ઘણી વાર તો મહેમાન આવે ને ત્યારે. જવરે મહેમાન હોય તો એ વખતે એમ થાય કે ઘરે કાંઈ પડ્યું નથી ને શું કરવું. ત્યારે અચાનક જે વસ્તુઓ ઘરમાં પડી હોય કારણ કે એ વખત બહાર થી પણ લાવવાનો સમય ન હોય. એટલે ઘરમાં જે વસ્તુઓ પડી હોય એનાથી જે તમે બનાવી નાખો ને. તોત. ઈ હદે માસ્ટતરી તમને રસોઈમાં આવડે ને ત્યારે તમને રસોઈ ઉપર હથરોટી બેસી કેહેવાય. બરોબર ને બેન સાચી વાત.
હા ખર ખરેખર સાચી વાત છે તમારી. રસોઈની પણ એક કલા હોય છે દરેક સ્ત્રીઓમાં હોય છે એ કે વેસ્ટનું બેસ્ટ કરીને ખવડાવી દેતા હોય સામા માણસને ખબર પણ નથી પડતી હોતી. ઘણી વાર આપણે મહેમાન આવ્યા હોય તો આપડે રસ રસોઈ બનાવી હોય તો ઘણી વાર શાક ઓછું પડે. તો શાકમાં થોડો રસાની અંદર ચણા ન લોટ ડોઈ અને નાખી દે. અને શાક નો મસાલો કરી નાખે એટલે શાક બધાને પોચી જાય છે. એજ રીતે કોઈ પણ વસ્તુ ઘટી હોય. તો એક સ્ત્રીઓનું જ કામ છે કે એ એની કળાથી. એ રસોઈને વધારી શકે છે. અને તમે જેમ કીધું એમ રાતના જમવામાં. આપડ તો ભાખરી પણ ખાઈએ છીએ. તો ભાખરીને જુદું-જુદું સ્વરૂપ આપી શકાય છે મસાલા વાળા ભાખરી બહુ સરસ લાગે છે. તેમાં તમે ઝીની ઝીની કોથમરી સમારી લિયો મેથી સમારી લિયો. એની અંદર બધો મસાલો નાખો. દાનાજીીરું, મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો એ બધો મસાલો કરી અને ભાખરીને. વણી ભાગાલો નાખી પછી એને પાછી વણો. ને તાવડી ઉપર શેકો શું ભાખરી લાગે છે કાઈ. અને એની ઉપર ઘી ચોકડો તો ગરમ ગરમ ભાખરી અને ચા અથવા દહીં. શાકની ખપ પૂરી પાડે છે, મસાલા ભાખરી તો મસાલા ભાખરી પણ બનાવી શકાય આજ મસ્ત બનાવી શકાય છે, અત્યારે તો મોટા મોટા સિટીઓમાં. રેસ્ટોરન્ટ ધાબા લોજ જે કઈ હોય. ત્યાં મસાલા રોટલાનું બહુ જ ચલન થઇ ગયું છે. અને વઘારેલો રોટલો તો ખુબ બધા માણસો ખાય છે, ઘરે રોટલો. આજે બાર માણસો દોઢસો રૂપિયાની એક પ્લેટ હોય છે. રોટલાની છતાં. વઘારે રોટલો ત્યાં બધા ખાવા જાય છે. એ કે વઘારલોય તો એટલો પણ એટલો જ સરસ લાગે છે. કે સૌથી પહેલા સિમલી મરચા કાંદા ટામેટા લસણ. એ બધું વઘારી ફ્રાય કરી. ને પછી એમાં છાસ નાખે છેને પછી રોટલા ના કટકા કરી. અને પછી અંદર નાખે છે, એજ રીતે બ થી પણ વઘારી શકાય ઉપર ચીજ પણ નાખી શકાય છે. વઘારે રોટલો પણ એટલો જ સરસ લાગે છે, એટલે દરેકની ચોઈસ હોય છે. કોઈને તીખુંબાવતું હોય તો એવી રીત ના ખાઈ શકાય. કોકને સાદું ખાવું હોય તો ખીચડી શાક ભાખરી પણ ખાય. ખાઈ સકાય છે, પણ ખાઈ શકાય છે, ઈલી સાંભાર પણ એટલી જ હળવે છે. જે પાછવામાં પણ સરજ પડે છે. અને ઈડલી છે, એ રવાની પણ બનાવી શકાય છે. અને રવાના ઢોસા બનાવાય છે, ઉત્તાપમ બનાવાય છે. અપ્પમ બનાવાય છે. અપન પણ મને બહુ ભાવે છે, ઓ બેન અપ અપમમાં છે, ને. અંદર બધો મસાલો કરીએ ને આપડે. અને વઘાર કરીએ કોબી નાખીએ. કાંદા નાખીએ સીમલા મરચા નાખીએ પછી અંદર વઘાર. કરીએ પછી એ જે અપમ બનાવીએ ને તો બહુ જ મસ્ત લાગે છે. એની ઉપર લીલી ચટણી ને સેવ ને એવું નાખીને ખાઈ ને. તો ઓહો હો હો કઈ સ્વાદ આવે છે, એનો. ખરેખર શું કેવું છે, તમારું.
હા બરોબર છે, આપડે જમવાનું તો વિચારવાનું જ તે પણ પાછું. સાંજે બધાને ભૂખ લાગી હોય. પ્લસ સવારે બધાને વેલા ઉઠી જાય ને ગરમ ગરમ નાસ્તો કરવા જોઈએ. તો મારી મમ્મી ઘણી વાર શું કરે આ તો લગતો. રોટલી હોય ને બધી રોટલી ને આમ. અ કટ કરી નાખે અને તેલમાં તળીને એની ઉપર મરચું. મીઠું અને બુરું ભભરાવી નાખે. તો તળેરી રોટલી એકદમ ક્રિસ્પી લાગે અને તીખું મીઠું ચા સાથે. તળેલી રોટલી ખાવાની બહુ મજા આવે. અ અને શિયાળા માં આપણને બધું ગરમ ગરમ. શિયાળામાં શાકભાજી બધા તાજા આવતા હોય એટલે શિયાળામાં બધ ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે સેવઉસળમાં જુદી જુદી ચટણીઓ. લસણની ચટણી લીલી ચટણી છે. પછી એવું બધું તમે નાખી ને સેવઉસળ જે ખાવાની મજા આવે શિયાળામાં. અ લીલા વટાણાનો રગડો ને એવું બધું પણ પછી મારી ની તો ટમેટા નો સૂપ પણ ઘરે કરે છે. ટમેટા બાફીને અને એને એકદમ આમ છાણી નાખે એટલે એનું બધું. ગોર ને બીયા ને છાલ હોય. એ બધું છૂટું પડી જાય અને એમાં જે ગોળ છે, થોડોક એટલે ગળપણ માટે. અને એવા બધા મસાલા કરીને ગરમ ગરમ ટમેટા નુ સૂપ. પછી આ મંચાવસૂપ છે પછી એની સાથે પુલાવ પણ ખુબ સારો લાગે વઘારેલો છુટો પુલાવ ઈ પણ અને ઉનાળા માં ઠંડક માટે ઘણી વાર મિલ્કશેેક પણ બનાવાય કો કો પાવડર દૂધમાં નાખીને પછી ફ્રૂટ સલા બના બનાવીએ બધા દૂધમાં બધા જુદા જુદા ફ્રૂટસ અને ગળપણ નાખીને બનાવીએ. તો ઉનાળામાં એ પીએ ને તો એકદમ મસ્ત ઠંડક થઈ જાય. તો આવી બધી જુદી-જુદી વાનગીઓ બનાવે ને ત્યારે આમ ભૂખ સંતોષાય જાય તબિયત પણ સારી રે. અને સ્વાદ ન સ્વાદય આવી જાય બરાબર ને બેન શું કેવું તમારું.
અરે ખરેખર સાચી વાત છે તમારી ઉનાળામાં પણ ઠંડક ની એટલી જરૂર હોય છે આપણા પેટમાં ત્યારે એસિડિટી અને ગરમી બહારનું વાતાવરણ. ખૂબ અસર કરતું હોય છે એટલે ગરમીને ધ્યાનમાં રાખી. અને આપણે ન નડે એ રીતની વાનગી બનાવવી બહુ જ. સારી વિચારીને બનાવવા યોગ્ય છે ઉનાળામાં તો દહીં છાસ, દૂધ. કોલ્ડડ્રિક્સ એનું બધું વધારે સેવન કરવું જોઈએ અને જે કોઈ વસ્તુ હોય એમાંથી પાણી મળી રહેતી હોય એવી વસ્તુ બનાવાથી. આપણને ખુબ જ પાણી મળે છે. તરબૂજ તરબૂજ એની અંદર પાણી હોય છે સાકર ટેટી તો સાકર ટેટી ની અંદર પણ પા પાણી હોય છે પિયા હોય છે પણ સાથો સાથ આપણે આ ફ્રૂટ્સ ને એવું બધું લઈએ તો એના દ્વારા પણ આપણને મળે છે પાણી. તો એવી વસ્તુ ખાવાથી. દ્રાક્ષ છે લીલી દ્રાક્ષ આવે, કાળી દ્રાક્ષ આવે તો એ બધું ખાવાથી પણ આપને પાણીનું પોષણ મળી રહેે છે. તો એવા પોષણ અને તમે જેમ કીધું એમ કે ફ્રૂટ સલાડ- તો ઉનાળામાં ફ્રુટ સલાડ તો બહુ મજા આવે ખાવાની. બધું ફ્રૂટ અંદર નાખીને ખાઈએ. તો કેવું સરસ લાગે શ્રીખંડ છે, આઈસક્રીમ છે. આઈસ્ક્રીમ હું પણ ઘરે બનાવું છું બેન આપડે છે ને. કેલેરી વાળું દૂધ લેવાનું એની અંદર જીએમસી પાવડર સીએમસી પાવડર કોનફ્લોર એ બધું નાખી ગરમ દૂધ મૂકી એની અમમાં બધું નાખવાનું. નાખ્યા પછી ઘટ્ટ થઈ જાય એટલે ઠંડુ કરવાનું. ઠંડુ થઈ જાય એટલે પછી એને ડબ્બામાં ભરી એટલે ડબ્બામાં પછી ફ્રિજરમાં જમાવા મૂકી દેવાનું જામી જાય. એટલે બીજે દિવસે પાછું બહાર કાઢી દસ મિનિટ પછી સ્ટર કરવાનું.